જોવા
હા આવે છે. કેમ છો બધા મજામાં છે, ને તમારા ઘરે
હા બધું સારું છે, બસ આજકાલ એક વાત વિચાર ત્યાર હતી હું છે, ને ગયા અઠવાડીય ગામડે ગઈ હતી ત્યાં શાંતિ અને એટલું સરળ જીવન હતું ને તે જોઈને મારું મન ખુશ થઈ ગયું તો મને વિચાર આવ્યું કે આ શહેર અને ગામડાનું જીવન કેટલું અલગ છે, યાર હું તો હવે શહેરમાં રતી હો ને તો આખો સવાર થી સાંજ સુધી દોડત દોડ કર્યા કરતી હ ત્યાં જઈને એટલું સરળ અને કુદરતી કુદરતી નજીક હતી તો મને એટલું ગમ્યું તમારું શું વિચાર છેના ઉપર
સાચું સાચું કેવું હું બી છે ને મારા ગામડે જાઉં ને તો એટલું બધું શાંતિ અનુભવ છું ને અને હું અહંયા સિટીમાં રહું છું ને તો આમ લાગે છે આખો દિવસ ખાલી અવાજ અવાજ અવાજ આવે છે અને અહિયાં ન તાપમાન કેટલું ફેર હોય છે જ્યારે આપણે ત્યાં ગામડે જઈશું તો આપણે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય આજુબાજુ વાડી હોય છે ને આ રસ્તાઓ કાચા હોય ભલે પણ આપણે એના ઉપર ચાલી બ શકીએ છીએ પહેલા એથી આપણે ચાલતા એવા છે જ્યારે અહીંયાના આપણે રોડ જોઈએ તો પાકા રોડ હોય છે પછી એના એ એના પાણી બી સોકી લે છે એટલા એ પાકા રોડ છે એટલે એમાં આપડને એ જોવા બી મળે છે કે પા પાકા રોડ હોય છે એના લીધે આજુબાજુ ગટરની ફૂલ થઈ જાય છે. ગટર આખા ઉભરાઈ જાય છે તો એ આપણે ગામડામાં નથી જોવા મળતું ગામડામાં બધું એકદમ વ્યવસ્થિત હોય છે બધું પાણી વરસાદનું હોય કે પછી બીજું કોઈ પાણી હોય એ બધું જમીનમાં અંદર સુકાઈ જાય છે જે ગામડાની લાઈફ એટલી સરળ લાગે છે મને યાદ આવે હું જયારે નાની હતી ને ત્યારે અમારા કાકા વાળા બહેનો એ લોકો છે ને બમ્બઈમાં રહેતા હતા તો એ લોકો જયારે અહિયાં ને ગામડામાં તો એમ કેતા કે આ તો કેટલું સ્લો જીવન ચાલતું છે અમે તો આખો દિવસ દોડતા જો હોએ છે અહીંયા તો એક રસ્તા પરથી ગાડી બી ચાલતી નથી દેખાતી ને ત્યાં તો અમારે એક રોડ ક્રોસ કરવા કેટલી મિનિટમાં ભાગવા પડે છે એક ગાડીને ઉઊભી રાખવા પડે પછી અમારેથી રોડ ક્રોસ થાય છે એટલે એ લોકો એમ કે તમારું જીવન કેટલું સ્લો સ્લો ચાલે છે સાચું કે નહી
હા સાચું કીધું તમે પણ ગામડામાં તમે જોવા જાવ તો રોજગાર મર્યાદિત છે નહી લાગે તમને એટલે ઘણા લોકો શહેરમાં આવા મજબૂર થાય છે હવે મેં મેં ગામડામાં ગઈ એટલે બે દિવસ માટે તો મને બહુ સારું લાગ્યું પણ હવે જો તમારે કઈ સ્વી કરવો હોય તો તમારું શું છે આ વાક ન કઈ જરિયો જ નથી એટલે ગામડાના લોકો એકબીજામાં મે એ જોયું છે કે બે દિવસ મેં ક પણ એ લોકો આવીને સુખ દુખમાં તમારું સાથ રહે છે ત્યારે શહેરમાં તો હવે મારા પડોશીઓ છે તો નામ પણ ખબર ના હો એ એવી રીતે વર્તે હોય છે મારી સાથે એ જાય છે ને આવે છે પછી હોઈ જાય છે ને તમે જોયું કે તમે ઓટલે બેસી લાવો ને એટલે એટલી વારમાં બે ચાર જણા આવીને બેસી જ જાય છે કે શું ચાલે છે કેમ છે ને આ હવે અમારા ગામમાં કોઈના ઘરે પ્રસંગ હતું હોય એકવાર ની વાત કું તમને તો એ આખું ગામ મદદ માટે આવી ગયું કે તમારે મંડપ બાંધવું હોય કે તમારે વાસણ આ ગોઠવવું હોય કે કઈ પાથરવું હોય શહેરમાં ત્યારે તમે જોવા જને તો મોટા ભાગે બધું પૈસાથી જ થાય છે હવે તમારે પૈસા ખર્ચો ને બધી વસ્તુ થઈ જાય તમારે આવીને કોઈ ઊભો નહી રે ને બસ આવે એટલે આવે એટલે તમારું ખાઈને ને જતા રે કે કઈ અ આ ડેથ ડેથ એનિવર્સરી હોય કે કઈ એ આવી બધી વસ્તુ હોય એમ આવીને ખાલી બેસીને તમને બેસીને જતા રહી છે તમારું કોઈ હાથ નથી એ લોકો મદદ માટે નથી આપતા તો આ રોજગારની વાત કરીએ ને તો શહેરમાં તક વધારે છે એવું મને લાગે એટલે સારી નોકરી નોકરી ધંધાની શક્યતા શહેરમાં વધારું હોય એટલે પછી એ લોકો ગામડું છોડવું જ પડે તમે ગામડામાં રહો તો તમને શું મળે ખાલી ખેતીબડી કરો તમે છેને કા તો તમે દૂધ વેચવા જાવ બસ આ બે ત્રણ વસ્તુ છે જે મર્યાદિત છે એના સિવાય તમારું કશું નહી હવે જે યુવાનો છે તે લોકોને મહેનત કરવી નથી આ બધી વસ્તુ મહેનત વાળી એટલે ભાઈ મારો કાકાનો દીકરો પણ એ નોકરી માટે ગામ છોડીને શહેરમાં જતો રહ્યો કહે છે કે તાં કમાડી સારી છે પણ મન ગામમાં જ ર કારણ કે તમે તમને છે ને ઉપર વાળા એવી રીતે બનાવેલું છે ને કે તમારું મન અત્યારે તમે જમીન થી જોડાયેલા રહો ને કે કુદરત ના વચ્ચે રહો ને ત ત્યારે જ તમને એવું લાગે કે તમારું અસ્તિત્વ છે ગામડાઓનું જીવન શાંતિ ભર્યું હોય છે ને ત એટલે જ તમને એવું લાગે કે મારે અહિયાં જ રહેવું છે પણ તમે બે દિવસ રશો ને ત્યારે તમને એવું લાગે કે કઈ વ્યવસાય જ નથી
સાચું સાચું કીધું તમે હું જે જ્યાં જ્યાં મારું મામાનું ઘર છે ને ત્યાં એવું જ હતું હવે બધું બહ બદલાઈ ગયું ત્યા પહેલે તો એવું હતું કે મારા મામાની એક જ દુકાન હતી ત્યાં બધું વેચતા હતા એ એના પછી આજુ વધજ કઈ જ નહી હતું ખાલી એક ક ને એક હટવાડો બેસતો હતો, આપડા અઠવાડિયામાં જે એક હટવાડો હોય ને એના અંદર બધા આજુબાજુ ગામના લોકો આવે કેમ થોડું મોટું હતું, એટલે આજુબાજુ બધા ગામના લોકો આવે, અને આખા આખા અઠવાડિયાની શાકભાજી હોય, કે કઈ બીજું તમને વસ્તુ ઘર ઘરતી વસ્તુ હોય, એ બધું છે ને એ અટવાડા માંથી લઈ જતા, તો આ મને એમ લાગે છે કે, આજ વસ્તુ આપણે જો શહેરમાં જઈએ, તો આપણે ખાલી ઘરના ઘર નીકળી એટલે જ આપણને બધી વસ્તુ મળી જાય છે, એટલે આપણે ગામડામાં રહીએ અને શહેરમાં રહીએ એમાં બહુ ફરક પડે છે. ગામમાં આપણે દૂર દૂર બધું લેવા જતું, જયારે પહેલાના જમાનામાં એવું ચાલતું, કે ગામડામાં અ દૂર દૂર સુધી લોકો પાણી લેવા જતા. હતા, ને એ વ્યવસાય તમે જેમ કીધું એ બી બહુ દૂર દૂર હતું. તો લોકો પહેલે તો સાયકલ પર જતા હજી બી મેં જોયું છે અમુક ગામમાં તો એવું બી છે કે બેલગાડી ચાલે છે સાયકલ પર લોકો જાય છે, વ્યવસાય કરવા માટે પાણી લેવા માટે. એટલે હજી બી બેલગાડીનો ઉપયોગ થાય છે, આજના જમાનામાં શહેરમાં તમને બેલગાડી સુધી જોવા નથી મળતી, ને આપણે સ્કૂટર બાઈક કાર એનાથી જ આપણે બધી જગ્યાએ જાય છે આપણે ચાલવા કહીએ, તો શહેરમાં લોકોને દુખતા થઈ જાય છે, જકે ગામડાના લોકો એટલા બધા એકમ ફિટ હોય છે એકમ તંદુરસ્ત હોય છે કે એ લોકોને ચાલવા કે. એટલે એમ કે અહિયાં તો જવાનું છે, એક કિલોમીટર બે કિલોમીટર એ કઈ ચાલવાનું હોય છે એમ કે. ને મેં જોયું છે મેં જેમ કેતી હતું એ મારા ગામમાં, મામાના અહીંયા એ કેટલું શાંતિપૂર્વક જીવન હતું, પણ એ લોકોને એમ લાગતું નહ કે આ બધું કરવું પણ મેં જયારે રોજગાર ન કહું, તો ગામડામાં રોજગાર તો નથી જ મળતો એના માટે લોકોને શહર આવા જ પડે છે. હમણાં જ મેં મારા બાજુમાં જોયું, એ લોકો છે ને આજુબાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તો ઘર બનાવે છે તો એમાં છે બધા કામ કરવાવાળા છે, એમ કે અમારે તો મહિનો મહિનો અહીંયા જ રહેવા અમે તો ગામ નથી જતા. અમારું ગામ તો બહુ દૂર છે, એટલે એ લોકોને રોજગાર માટે તો શહેરમાં જ આવવા પડે છે, ગામડામાં ખાલી એ લોકો એ લોકોના છોકરાઓને ભણવા મૂકેલા છે, અને એ બી કે કે છોકરાઓને બી અમે હોસ્ટેલમાં મુકા છે, કેમ કે અમારે અહિયાં કામ કર ડે અમારા છોકરાઓને કોણ જોય એમ કે, એટલે અમારે અ કામ કરશું તો અમે બધું કરશું ગામડામાં તો આ કશું જ નથી એમ કે, સાચું કીધું કે નહી?
ન્સ્ટ્રક્ન ની વાત કરીને એટલે મને યાદ આવી ગયું કે અહીંયા તો, બિલ્ડિંગો બિલ્ડિંગો આટલી બધી બંધાતી છે, એટલે ડેવલપમેન્ટ સારું છે શહેરમાં, પણ બાળકોને પેલા હવે સામે મારી જગ્યા હતી ખાલી ખુલ્લી જગ્યા હતી તેમાં, લોકો રમતા હવે ગામડામાં કેવા બાળકો ખુલ્લા મેદાનમાં રમે. કુદરત સાથે રહે, એવા શહેરના બાળકો માટે આ જે ક ને ઘરમાં જ પછી મોબાઈલમાં વ્યસ્ત રહે, કારણ કે જગ્યા જ નથી એ લોકોને ક્રિકેટ રમવાનું બહ શોખ છે, પેલા રમતા હ બિલ્ડિંગો બંધાય છે તો ક્યાં રમવા જવું, શિક્ષણની વાત કરીએ તો જો શહેરમાં સારી સ્કૂલ અને કોલેજોની સુવિધા, વધારે હોય છે ને આપડણે હવે છોકરાઓને કશે આગળ વધાવવું હોય તો, ગામડામાં હવે સુધારો થયો છે થોડું ઘણું, સરકારી સ્કૂલો થઈ છે પણ હજુ તમે જોવા જાવ તો તફાવત તો છે. કે શહેરમાં જેમ, યુનિવર્સિટીઝ ને કોલેજીસ સારી સારી હોય છે તેઓ ગામડામાં નથી હોતી, ને સારવારમાં પણ તમે જોવ ને હજુ બી હવે ગામડાના લોકો એ નાની નાની બીમારીઓ માટે શહેર જવું પડે છે બહુ લાંબા લાંબા કિલોમીટર જવું પડે છે, કારણ કે હોસ્પિટલો નથી ત, એ વૈદ્ય લોકો હોય કાં તો પેલા દેશી ઉપચાર કરવા વાળા હોય, તે લોકોને બતાવે પણ તેમાં હવે કય ને કે બીમારીઓ બી એવી છે ને કે, એલોપેથી સિવાય તમને કઈ કામ નહી લાગે. તમે આયુર્વેદિક કરાવો કે કોઈ ઘર ઘરગથ્થું કરાવો તે હવે નહી ચાલે કારણ કે પછી માણસ એમાં બહુ હેરાન થાય છે સારો નથી થતો જલ્દી તો એના માટે બી કેટલું બધું દૂર જવું પડે છે ખર્ચની વાત કરીએ તો ગામડાનું જીવન સસ્તું પડે એમ કારણ કે તમને પેલા જે ખેડૂતો હોય તે તમને, આવીને શાકભાજી ટામેટા આપી જાય, કા તોું દૂધી આપી જાય કઈ ના કઈ શાકભાજી આપી જ જાય છે કારણ કે, ખેતીબડી બધી નજીક જ હોય તો એ લોકોને વાંધો નહીં પડે. શહેરમાં તમે જો તો, આ શાકભાજીઓના ભાવો તમે જો એટલે ઘણું તફાવત છે, તો તમને પાંચ રૂપિયાની વસ્તુ મળતી હશે ને તો તમને અહિયાં વીસ પચીસ કે પચાસ રૂપિયાની મળતી હશે, પછી ઘર ભાડું, વાહન ખર્ચ, પછી આપડો જે દૈનિક ખર્ચ હોય. આ ઘણું વધારે હોય છે, શહેરમાં કમાણી વધારે પણ ખર્ચ પણ એટલો જ છે, એટલે કઈ એ તો મતલબ જ નહી મળે, ગામમાં ઓછી કમાણી હોવા છતાં સંતોષ વધારે છે, પણ વ્યવસાય નથી કે પછી છોકરાઓનું આગળ સુુંચ નથી.
સાચું સાચું કીધું તમે, ને તમે જેવું કીધું ને તો મને એક વસ્તુ યાદ આવી જેમ કે લોકો કેહેતા, બોમ્બઈ ની કમાણી બમ્બઈમાં જ સમાય એ સાચી જ વાત છે, તમે જેવી રીતના કીધી તે તો, એ વાતથી ભાઈ યાદ એવું કે ગામડાનું જીવન ખૂબ જ સરળ છે પણ થોડું મહેનતવાળું છે અને શહેરનું જીવન ખૂબ મહેનતથી ભરેલું છે પણ એટલું સુખ શાંતિવાળું નથી તો ચાલો આપણે છે ને પછી ફરી કોઈ વસ્તુ પર વાત કરશું કોઈ વિષય પર સારું આવજો